હ હા જી બોલીએ
હાાય કેમ છે
બસ બરાબર તમને કેમ છે
મને બી બરાબર શું કરતી તું
કા વઠું છું
પરવારે ગી
હવે ઝાડુ પોતા બધું થઈ ને પરવાળીજમ જ ના થઈને પરવાળને બેઠી એ
અચ્છા
હહ
હું હ પરિવાર ગઇહું તો ક્યાાર નહી પરિવાર ગઈ
ઓ હમણાં તને ફોન કર્યો હજી. એમ કીધું કે નાવ આવી
એ તો ગરમી ધારી તો બીજી વાર ના વાગી હતીી
એમ ત હ જ આપણા
એ આ લજે ને તને એક
હમ
આપણા ઈન્ડિયા ના સ્ટેટ્સ ના નામ બોલ
મારા મો
વિથ ધ કેપિટલ તાર ક દસ
ભલે એનું બોલું દહી
આરામથી બોલજો
હા ઠીકે હેલો
હા
જો પેલું છે આંધ્રપ્રદેશ પછી આનુ અરણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાના,
હરિયાણા નું કેપિટલ છે ચંદીગઢ
આંધ્રપ્રદેશનું અમરાવતી અરુણાચલ પ્રદેશનુ ઇટ ઈટાનગર આશમ નદી આશ આસામનું દિસપુર પછી બિહારનું પાટન છત્તીસગઢનું છત્તીસગઢનું રાયપુર ગોવાનું પાનાજી ગુજરાત નું ગા ધીનગર હરિયાણાનું ચંદીગઢ, હમયચલ પ્રદેશનું શિમલા, પછી
ધીમું ધીમું બોલ હરખું ક્લિયર આવતું નથી અવાજ
ઝારખંડનું રાંચી પછી કર્ણાટકાનું બેંગ્લોર મધ્યપ્રદેશ ગો ભોપાલ મહારાષ્ટ્ર મુંબઈ, મનિપુર ઇમાપલ, મેઘાલય શ્રીલોનકા, મિઝ મિઝરામ ઝીવાલ, નાગલેન્ડ કોહિમા, ઓરિશા ભુવનેશ્વર, પંજાબ ચંદી ગઢ, રાજસ્થાન જયપુર, સિક્કિમ ગેંગટોક, તામિલનાડુ ચેન્નાઈ, તેલંગના હૈદરાબાદ, ત્રિપુરા અગરતાલા, ઉત્તર પ્રદેશ લખનઉ, ઉત્તરાખંડ દેરાદૂન, વેસ્ટ બેંગલ કલકત્તા, અને ફસ્ટ વેસ્ટ બેંગાલના અંદર આવે છે ટ્વેન્ટી થ્રી ડિસ્ટ્રિક દેહરાદૂનના અંદર આવે છે થર્ટીન ડિસ્ટ્રિક્ટ પછી લખનઉ ના અંદર આવે છે સેવી ફાઈવ ડિસ્ટ્રિક પછી અગરતલ અંદર આગે આવે છે થર્ટી થ્રી ડિગ્રી ડિસ્ટ્રિક્ટ પછી ચેન્નાઈ ના અંદર આવે છે થર્ટી એટ ડિસ્ટ્રિક ગેંગટોક ના અંદર આવે છે સિક્સ ડિસ્ટ્રિક
એટલા જ કેમ બોલે હજી સ્ટેટ છે આપડા ઈન્ડિયામાં
એટલા જ આવડતા હતા તો એટલા જ મને બોલ્યા
ના તને બધા બોલવાના બધા બોલ
નહી બધા તો નથી આવડતા તું તમે બીજું કક્ષ કયો ની બોલું તો શું કરી લેશો નઈ બીજું ટાસ્ક આપો કોઈક હવે
ના બોલ
જમ્મુ કાશ્મીર શ્રીનગર, લદ્દાખ લેહ, પછી દિલ્હી ન્યૂ દિલ્હી, લક્ષદીવીપ કરા કવારતી, કવારતી, કવારતી, ચંદીગઢ, ચંદીગઢ, અંદબાને નિકોબાર આઇલેન્ડ પોર્ટ બઇલર વેસ્ટ બેંગલ કોલકતા બસ હવે તમે બોલો?
ના તમે જ બોલો
મેં ની બોલી
અમે નહી બોલ તમે તમે આવે છે ને મને અ તમારી ફવ જગ્યા ના નામ બોલો
ઈન્ડિયામાં મને ફેવરેટમાં તો આપણું ઘર જ હોય મને જ હું એ દેવ પ્ર્રયાગ ઉત્તરાખંડમાં અને આઉટ ઓફ ઈન્ડિયામાં હે ગ્રીસ સેગટોરીની
ગ્રીસ એ ગ્રીસ એટલે ઓલું ગ્રીસ
એ ગિરસ ગિશ અ પણ ગવાર આપકી ફેવરેટ જગ્યા કોન સી એ
મેરી ફેવટ જગ્યા હૈ બીએલઈ પલી પ્છ માલદીવ પછી આઈલેન્ડ પછી જ્યાં ખરાબ હો એ મારી ફેરત છે
તમે ઇન્ડિયામાં કેટલા સ્ટેટ્માં ફર્યા છો
ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પછી કશ્મીર પછી
પંજાબ
બેંગલોર પછી પંજાબ
દિલ્હી રાજસ્થાન
હાજ ન બસ આઠ
ગુજરાત
હા નવ
હું મહારાષ્ટ્રા
હા બસ દસ માં
અચ્છા તમારે ફેવરટ જગ્યા ક ફની બધ
માઉન્ટ
હજુ જગ્યા હોય મારી ફેવટ જગ્યા
હજી અમી ગયા હો એથી ઓરત જગ્યા કશ્મીર શિમલા
માર્ચે રાણનોટી
હા એી
હમ હમ તો માથેરાનમાં શું કરે
માથેરામાં અમે ટ્રેકિંગ કરી હતી બઉ ડેન્જર ટ્રેકિંગ હતી પછી મજા આવી હતી ટ્રેકિંગ કરવાની પછી અમે ફ્રેન્ડસ જોડે ગયા હતા ટ્રેનમાં અને એવું બધું હતું
તમારી આખ માત્રરાની ટપ સ્ટાર્ટિંગ તેમ છે
ત
હમ
તારી હાવ નું મોઠું આખી ટ જો અમે પેલા અમે પેલા નીકળ્યા બેઠા એમમાં રિકષા માંથી ગયા ત ટ્રેન માં બેઠા પછી અમે ગયા મુંબઈ પછી અમે ગયા પ કમાં પછી ગયા માથેરાન માથેરાનમાં હાલી હાલી ના હોટલ અંદર પહોંચ્યા પછ ફેશ થઈને લંચ કર્યો પછી ત્યાંથી પછાડ હાર અમે બજાર બ પોઈન્ટ એસપ્લોર કરવા નીકળ્યા પછી પછી પેહલા આ, પછી ડિનર કર્યું, પછી રાતે ગરબા રમ્યા રમ્યા, બધું કર્યું, પછી બીજો દિવસ છ તે દિવસે અમે સવારમાં વેલા ટ્રેકિંગ માટે નીકળ્યા, પછી ત્યાં બપોરે ટ્રેકિંગમાં જ લંચ કર્યો, પછી મજા આવી
તો ફેવરિટ પાર્ટ કયું હતું, તમારે ત્યાં? ના
ટ્રેકિંગ કરવાનું ને આટું કામ આવવાનું
કોઈ એક થિંગ જે તમને ટ્રીપ ને યાદ દેવડાવે?
શું?
કોઈ એવું કાઈ તમને ટ્રીપની યાદ
મુંબઈની શોપિંગ
બસ આખી ટ્રીપમાં જે પ્લેન નતું, મુંબઈની શોપિંગ કરવી
હા, હા, મુંબઈની શોપિંગ ગમી
એકદમ, શું લીધું?
કપડા, નાઈડ્રેસ, ટોપ, હ
અચ્છા તમે હવે ફરી કરે તો જાવ
હમણાં કે, હમણાં તો ઈચ્છા નથી આ વર્ષ
કેમ?
આ વર્ષ, હું ઉત્તરાખંડ ફવા ગઈતી ને ફેમિલી ટ્રીપમાં, પછી હર વખતે તો ના જવાય ને
હા, એતો છે. તમને ના ના આવડા પૈસા ક્યા રાખ અચ્છા
ઓહો અમને બી, અમે બી માણસો હોઈએ, અમને બી નડેયા
તને ના નડે
નારે નારે બીજુંકાય
બીજું એમ કે ત્યાં જમવાવામાં શું છે, તમારે ત્યાં?
ઇડલી, સંભાર, મેંદુવડા, દોસા હા. કોલ્ડ ડ્રિંક, પિઝા એવું બધ્ધું.
અચ્છા, તમે આવું બધું કેમ ખાઈ હક શો?
અમે આ બધું જ ખાનાર, અમને જે ભાવસે એ અમે ખાસુ
અચ્છા, કેટલા વાગે જમવાનું થાય, તમારે?
આમાર હમણાંજ થોડીક વારમાં થશે.
અચ્છા, તમને ભાવે એ બધું?
બધું ભા, આપણે બધું ભાવે, એમાં બધું ખાય. અમે ચિક્કને ખાઈ
ચિકન હોવ
હમ્મ, હમ્મ.
એનઠીક કઈ દઈશ તમારા ધ્યાનમાં
એવું ના બોલો બીજું કા?
બીજું
હલો, હલો, તમારો અવાજ નથી આવતો તમારા નેટવર્કો ઓછો હે.
હે તો ફૂલ અવાજ છે.
નથી તો બી અવાજ ઓછો આવતો અવાજ. હલો, હલો.
હલો નથી, આવતો વસ્તુ રાખો
હા, હજી નથી, આતો ભલે એનો
એમ, હા.
હા.